હા
હલો
હમ હલો
મારા અવાજ તમને આવી રહી છે.
હા આવી રહી છે.
કેવું ચાલે છે?
સારું ચાલી રહ્યું છે.
હ જમી લીધું?
હા જમવાનું જમી લીધું. તમે?
હા તો શું તમે હવે ફ્રી છો? હલો
હા હલો
શું તમે રેડી છો?
હા ક શ
તો આપણે પર્યાવરણ અને પ્રદુષણ વિશે થોડી ચર્ચા કરીએ.
હા
પર્યાવરણ એટલે આપણી આસપાસનું કુદરતી વાતાવરણ જેમાં હવા પાણી જમીન વૃક્ષો પ્રાણીઓ અને માનવ જીવન નો સમાવેશ થાય છે. પર્યાવરણ પૃથ્વી પરના તમામ જીવન જીવ માટે અત્યંત જરૂરી છે. જો પર્યાવરણ સ્વચ્છ અને સંતુલન રહે તો માનવ માનવ જીવન પણ સ્વસ્થ અને સુખી રહે છે. આધુનિક યુગમાં દિવસથી ઔદ્યોગિકરણ વાહનોની સંખ્યા પ્લાસ્ટિક નો વધતો ઉપયોગ અને જંગલોનું સતત કાપવું કામ પર્યાવરણને ગંભીર નુકસાન પહોચાડી રહ્યુ છે. અને પરિણામે પ્રદુષણ ની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. અને પ્રદુષણ ના મુખ્ય પ્રકારોમા વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણ જમીન પ્રદૂષણ અને ધની પ્રદૂષણ એનો પણ સમાવેશ થાય છે. અને કારખાનાઓ અને વાહનો માંથી માળો હવાને પણ પ્રદુષણ કરે છે, અને નદીઓને તળાવો માં છોડવામાં આવતી ગંધા કચરો અને રસાયણો પાણી પ્રદુષણ છે આવા ઘણા બધા આ ઘણા ઘણા બધા કારણો છેજે. પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. અને એવા ઘણા બધા કારણો પણ છે, તો આપણે એના વિશે થોડુંક ધ્યાન રાખવું જોઈએ કેમ કે આધુનિક યુગમા વધતી વસ્તીને ઔદ્યોગિક વાહનોની સંખ્યા પ્લાિકનોગ તો ઉપયોગ એની જંગલોનું સતત કામ પર્યાવરણને, ગંભીર નુકસાન પણ ચડી રહ્યું છે. તો એના વિશે આપણે વિશેષ ધ્યાન આપવું જોઈએ. અને આપણે એનાથી કેવી રીતે બચી શકીએ, એને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, તો શું મિત્રો, તમે એના વિશે શું કેવા માંગશો?
હા, તમારી વાત કેર છે પર્યાવરણ‌. શારીર શાખ પજી કે, પ્રદૂષણ કરું ના. પર્યાવરણ એ માનવજીવન તેમજ તમામ દી દૃ્ટિને. ધરી રહેલા કુદ્યર્થી કો માનવ સચિત શક છે. તેમાં હવા, પાણી, શમું. જમીન, વનસ્પતિ, પ્રાણીઓ, ગર્વતો નદીઓ અને સમુદ્ર નો સમાવેશ થાય છે પર્યાવરણ જીવનને અસ્તિત્વ માટે આધારરૂપ અને પૃથ્વી પર કુદરતી સત્ર જાવામાં મહત્વપૂણ ભૂમિકા ભજવે છે. યોગના ઔદ્યોગિકતા શહેરીકરણ અને વધતી વસ્તુને કારણે પર્યાવરણ પર ગંભીર અસર બડી રહી છે. પ્રદૂષણ આજે વિશ્વની સૌથી મોટી સમસ્યામાં એક સમસ્યા બની ગઈ છે પર્યાવરણ ન મહત્વ પર્યાવરણ મહત્વ
હ
જીવસૃષ્ટિને શુદ્ધ હવા પાણી અને ખોરાક પૂરો પાડે છે, તેમજ આબોહવાને સંતુલિત અ રાખે છે. કૃષિ અને ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી સંસાધન આપે છે, તેમજ અને આરોગ્યની સુતાકાર માટે અનિવાર્ય છે. હુ તમને પ્રદર્શનના મુખ્ય પ્રકાર વિશે જાણવા માગુ છુ. પ્રદૂષણ ન પહેલો પ્રકાર છે, વાયુ પ્રદૂષણ વાહનો કારખાનાઓ થર્મલ પાવર પ્લાન્ટ અને ધણ ના દહનથી હવામાં ઝેરી ગાય ભઈ જાય છે, તેના કારણે શ્વાસની બીમારીઓ વસ્તુમાં અને વધેરે ઉચ્ચ આ વાયુ પ્રદુષણ નો ભાગ છે. ના કારખાનાઓ પોતાનો પ્રોડક્ટ ઉત્પન્ન કરવા માટે જે ગમી કેક બનાવેલી છે, તે મારા નીકળે છે, તે ખબ ધંધ બેેરેને હોતીન અમ આજુબાજનું વનસ્પતિ ઓકે ઘર ઝીપડીઓ ઉપર આખું કાળું કાળું થઈ જાય છે, તેમજ વનસ્પતિને પણ થોડુંક નુકસાન થાય છે. જળ પ્રદુષણ નદીઓ તળાવો અને સમુદ્રમાં ગંદ ઉપરી રસાયણ અને પ્લાસ્ટિકના ખચરા નિકાલથી પાણી પ્રદુષિત છે, તે કારણે પ અને આશવુ પાણી બમે છે અને જળજ જીવન નુકસાન થાય છે. કોઈ પણણ કારખનાાઓ કેવા કે કોઈ પણ ઉદ્યોગમાં જે ગંદુ પાણી હોય છે, તે નદીઓ કે તમા છોડી દેવામાં આવે છે એના લીધે. પીવાનું પાણી ખુબ અછૂત બને છે અને, તે નદીમાં કે સમુદ્રમાં રહેતા જીવો એને ખૂબ નુકસાન થાય છે મૂળ પ્રદૂષણ. રાસાયણિક ખાતરો જંતુનાશકો અને પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી. જમીનની ફળદ્રુપતા ઘટે છે તેમ જમીન પ્રદુષિત થવાથી. ખેતી પર પણ ખરાબ અસર પડે છે. આપણે આજના સમયમાં જે રાસાયણિક ખાતર ઉપયોગ કરી શકે જંતુનાશક દવાઓ. તે કરે છે. એના લીધે આપણી જમીન છે તેની ફળ ફળદ્રુપતા ઓછી થાય છે અને જમીનને ખૂબ નુકસાન થાય છે જેના લીધે. જમીન પર અયોગ્ય પાક પણ ન ઉગે અને જે પાક ઉગે તે મિત્ર ઓસણ શમલા હોઇ. એટલે પેલા આવું થતુ. ધ્વનિ પ્રદુષણ વા વાહનના હૉર્ન ઉદ્યોગોના મશીનનો લાઉડ સ્પીકર અને ભારે અવાજ વાળા સાધનોના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ સર્જાય છે તે માનસિક તણાવ, અનિદ્રા, અને સાંભળવાની ક્ષમતામાં ઘટાડો લાવી શકે છે આજના સમયમાં નવી-નવી ગાડી બધા ખૂબ લે છે એના લીધે. બધા હોન ખૂબ મારે છે તેમજ નીચેના લાઉડ સ્પીકરો ખૂબ જોરમાં વગાડે છે અને ધ્વનિ પ્રદૂષણ થાય છે એના લીધે લોકોને ખુબ માનસિક થયેલો લોકોને આમ ના પડદા ફાટી શકે છે અને તે ખૂબ તણાવજનક હોલ છે. પ્રદૂષણના મુખ્ય કારણોમાં વધતી વસ્તી, ઔદ્યોગીકરણ, શહેરીકરણ વૃક્ષને અતિશય કાપ કામ, પ્લાસ્ટિકનો અતિરેક ઉપયોગ. વાહનોની વધતી સંખ્યા, કુદરતી સંચાલન બિનજરૂરી ઉપયોગ વગેરે પ્રદૂષણના કારણો છે. તેમજ પ્રદૂષણની અસંગના. મા માનવ આરોગ્ય પર ગંભીર અસર વૈશ્વિક તાપમાનમાં વધારો. વરસાદના ચક્રમાં ફેરફાર. કુદરતી આપત્તમાં વધારાનું જેમ વૈવિધ્ય નાસ. વગેરે બાબતે પ્રદૂષણને અશર વધી શકે છે. આપણે પર્યાવરણના સં સં સંરક્ષણ કરવું જોઈએ. તેના માટેના થોડા ઉપાયો એ હું તમને જણાવવા માંગુ છું. વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું પાણી અને ઉર્જાનો સમય. સંયમ પૂર્વક ઉપયોગ કરવો, પ્લાસ્ટિક ના ઉપયોગ ઘટાડો કરવો, ઊર્જાનો યોગ્ય સંચાલન કરવું નવીનીકરણ અને ઉર્જા સ્ત્રોતો અને ઉપયોગ વધારે જાહેર પરિવહન અને સાયકલનો ઉપયોગ પ્રોત્સાહિત કરવો. પર્યાવરણ જાગૃતિ કારમ કરે કરમ ઉજવ્યા. આ કાર્યક્રમો યોજવાથી લોકોમાં જાગૃતતા લાવી શકાય છે અને લોકોને જાગૃત કરી શકાય છે.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
શું તમે કોઈ આવો પર્યાવરણ જાગૃતિ ગ્રામ કાર્યક્રમમાં ભાગ જોડાયા ભાગમાં જોડાયા છે મિત્ર.
હા મિત્ર તમારી વાત સાચી છે. પરંતુ આજે પર્યાવરણની સામે સૌથી મોટો પડકાર પડકાર છે. પ્રદૂષણ વતી વસ્તી તમે કીધું તે રીતે. ઔદ્યોગિક વિકાસ સાધનોની સંખ્યા, પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ- અને જંગલોનું કાપ પણ આ બધાના કારણે પણ પ્રદુષણ સતત વધી રહ્યું છે અને પ્રદુષણ ના ઘણા પ્રકારો છે જેમાં વાયુ પ્રદૂષણ- જમીન પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ તમે કે વાહનો ના વધારે હોવાથી હોન હોનનો ઘોંધાટ ડીજે નો ઘોઘાટ કારખાના માંથી નીકળતા ધુમાડાઓ હવાનું પ્રદુષણ ને ન તેની ગંદકી અને રસાયણો રસાયણો હોવાથી પાણી પ્રદુષણ થાય છે. પ્લાસ્ટિક અને કચરાના કારણે જમીનોનું નુકસાન થાય છે. અને વધું કરતો અવાજ પણ માનસિક તણાવને સ્વાસ્થ્ય સમસ્યા ઉભી કરે છે. અને અમારા પણ આસપાસમાં ઘણા બધા તહેવાર મુજ કે અ અવ ઘણા બધા એવા ગામોમાં કે સ્થળ અમુક સ્થળે એવી ઘણી બધી ગંદકીઓ પર્યાવરણને નુકસાન થાય એવી રીતે ઘણી બધી ગંદ કીઓ પણ છે તો એના માટે પણ અમે યોજાયે તે મીટિંગમાં ઘણી બધી બાબતો વિશે ચર્ચા કરી હતી પણ પણ એમાં ભાગ લીધો હતો તો અમે પણ બધાને સ્વચ્છતા વિશે થોડી જાણકારી આપી હતી અને સ સર્વને કીધું હતુ કે આપણે સાથે મળીને એક સાથે જાગૃતિ લાવવાની છે. એ રીતે આપણે કાર્ય કરવું પડશે કારણ કે જો પર્યાવરણ સુરક્ષિત ન રહે તો આપણ ને તો નુકસાન છે તો એથી અ અમે સર્વ ગ્રા ગ્રામજનોએ નક્કી કર્યું હતું કે સફાઈનું કામ બહતે જાતે જાવ કરીએ. અને ગમે પશ વધુ પડતુ સફાઈ રાખીએ અને કોઈ પણ અ સુરક્ષા નો ભગ ન બને એના સુર એના માટે આપણે ખાસ ધ્યાન રાખવું અને પાણી અને પ્રવાહ જેવા પ્રદુષણથી બચવા માટે પણ ઘણા બધા ઉપાયો અમે કર્યા હતા. અને આજકાલ તો ગામડાઓમાં રસ્ત ઓ વૃક્ષો પણ કપાઈ રહ્યા છે તો એના કારણે પણ અમુક પર્યાવરણને નુકસાન થતું હોય છે તો એવું કરવું ન જોઈએ. વધુ માં વધુ વૃક્ષો વાવા જોઈએ. અને આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે એ પર્યાવરણ આપણી સતા પણ તન મન શરીર સાથે પણ જોડાયેલો એક ભાગ માટે આપણે ધ્યાન આપવું જોઈએ અને હા મિત્રો તમે મને પર્યાવરણ અને પ્રદુષણ વિશેની માહિતી આપવા માટે મદદ કરી એના માટે હું તમારો આભાર માનું છું.
તમારો પણ ખૂબ ખૂબ આભાર.